ઓકે
શું કરો છો ભાઈ મજામાં છો કે નહી.
કઈ નઈ આ આજુબાજુમાં જુવા ઘરની આજુબાજુમાં આ વરસાદના લીધે. હ આજુબાજુ હું કાદવ કીચડ એવું બધું થઈ ગયું છે મછરા ઉડયા છે. અનેએવું બધું.
અરે હા એ બાબત છે. વરસાદની બાકી તો વરસાદમાં મોસમમાં મજા આઈ જાય પણ આજે ગંદકી થાય ને એના કારણે બહુ બધી રોગ મતલબ બીમારીઓ ફેલાતી હોય છે અને બહુબધું ગંદકી બી એક સારી વસ્તુ ના કહેવાય
હા એ જ ને આ જોુવા ને કોઈક કોર્પોરેશન વાળા છે તો આ રોડ બનાવવાની જગ્યાએ રોડ ખોદ્યા છે અને પછી બનાવતા બી નહી એના લીધે આ આજુબાજુ કાદવ થઈ ગયું કીચડ થઈ ગયું એટલે આ મચ્છર ઉ ે અને એના લીધા પછી ચામડી ના રોગો બી થાય ને પછી આ મછર કોલેરાના
ડાયરિયા કોલેરિયા બધા પીળીઓમ ખાસ આ બધા રોગો ગંદકી લાવતી હોય છે આપડે તો ને ગંદકી ગંદકીથી દૂર જ રહેવું જોઈએ કેમકે દુનિયામાં તો ઘણા લોકો એવા છે કે ગંદકી ફેલાવે ઘણા લોકો એવા પણ છે જે ગંદકી ફેલાવાથી રોકે પણ આપણેે સુરક્ષિત રહેવું બહુજરૂરી છે
હા એ છે અને મચ્છર પણ વધારે થાય એટલે પછી ડેન્ગ્યુ થાય અને ડેન્ગુ માંથી જે પછી બીમારી જે આવે એ બહુ અઘરી જમાંથી રિકવર થવું બી
હા એજ ને પછી વોટર પોલ્યુશન બી કેટલું. મતલબ કંપની નો જે કચરો હોય પાણીમાં જ જતો હોય ને નોર્મલી. અને આપ આપડે મતલબ ઘરમાં પાણી આવે એ બી કેવું તળાવ વાળું જ આવતું હોય છે જનરલી. કે જે મતલબ સ્ટોર કરી રાખ્યો હોય લાંબા સમયે વરસાદનું પાણી એ જ આવતું હોય ને અને એમાં જ કંપની વાળા કચરા નાખે પછી એ બીમારીઓનું ું ઘર જ નહીતો
હ એટલે આમાં તો બીમારીઓ થાય તો થાય. પણ એમાં પછી બઉુ મોટા એટલે કે બહ વધારે પબ્લિક જે યુઝ કરતી હો એ બધાને બીમારી જાય એના પછી કે- કે ભાઈ આ વિસ્તારમાં આવું થયું. પણ એ કેમનું જોયું એ લોકો ના જુવે ખાલી થયું એટલું જ જોુવે.
એવી વસ્તુ છે ભાઈ કે તમારે પાયો જોવો પડે કે ભાઈ શું રૂટ છે એનું આ થવાનું કારણ શું છે. તમે ઉપર ઉપર થી ખાલી એમ કઈ દો કે આ એરિયામાં આવું છે. એમ થોડી ચાલે.
હા અને આ ગમે તે કોઈ વિભાગ વાળા બી હોય તો જોવે કે આ થયું. પણ એ ઉપર ના જોવે કે ભાઈ કંપની વાળી આ આજુ-બાજુ માં કંની એની વચ્ચે આ તળાવ છે આ તળાવ છે એમાં એ લોકો પોતાનું જે વેસ્ટ પાણી કે જે ખરાબ પાણી હોય એ અહિયાં નાખ્યા છે નહી કે પછી એને અ રિફ્યુઝ કે ગમે તે રિસાયકલ કરીને ચોખ્ખું કરીને પાણી નાખે. અને એ લોકો પાછા પાણી એકલું નહી હવામાં બી જે એમનો જે બાષ્પીભવન એટલે કે જે કોલસા ને એ બધું જે વરાળ જે નીકળે એ બી એમને ખુલ્લી છોડી દે નહી કે આમ એને ફિલ્ટરાઈઝ કરીને છોડે
કોલસા ની તો ધુમાડો આપણે સમજી શકીએ કે હાનિકારક હોતો નથી એટલો પણ બીજા જેમ કે આ કેમિકલ પલા ભેળવતા હોય અને પછી એ ગરમ કરતા હોય ને એનો જે ધુમાડો છે ને એ બહ જેમ કે આપણે અંકલેશ્વર માં જોઈએ તો કેમિકલની ફેક્ટરીઓ છે. તો બઉ કેટલું પ્રદુષણ હોય છે.
એટલે તમે જે વિ વિસ્તારમાં જઓ જી એસફસી કે ગમે તે વિસ્તારમાં એ ખાલી એન્ટ્રી થાય. તમને દુર્ગંધ મારે તમારા નાક નાક ઉપર કઈક અ રૂમાલ ના રાખવો જ પડે નહી તો તમને કં ટકાય જ નહી.
એજ નને ભાઈ કેમ કે મારે એક સંબંધી રતા હતા ને અંકલેશ્વર તો એ શું કેતા ખબર હે કે ત્યાં હવામાન આપડે શ્વાસ બી ના લઈ શકીએ વગી એટલો ધુમાડો એટલી ગંદકી અને એટલું પેલું કેમિકલ નું પેલું આવતું. હો ને અત્યારે પાલનપુર આવ્યા ને તો એમ કે પેલા કરતા સારું છે એમ
હ અને આપણેે આમ ખુલ્લામાં અને ગામડા વાળા કે ગમે તે સુદધ વાળા વિસ્તારમાં રહ્યા ને તેવી જ જગ્યા જઈએ તો તરત જ બીમાર પડી જઈે.
એજ ને ભાઈ હું તો કેટલા બાર તેર વર્ થી ગામડામાં હતો. બટ કોલેજ કરવા જેમ પેલે ગયો ને સિટીમાં એમ એમ ખબર પડી કે શું પોલ્યુશન્સ એને કહેવાય. અને કેવી રીતે આ બધું થાય છે, કેમ કેમ ગામડામાં કેવું આપડે. કશું ના હોય ખેતરમાં જાઓ, એકદમ શુદ્ધ હવા મળે, વાતાવરણ બી એકદમ મસ્ત. હોય એકદમ તાગી મળી જાય. તમે ખાલી અડધો કલાક ભી ઉભારો ને ખેતરમાં તો
એ બી વાત છે, તમે જો સિટીમાં આવો. તો તમને પેલું તો એક તો મોઢા ઉપર રૂમલ રાખવો, પડે આંખે ચશ્મા રાખવા પડે અને ટ્રાફિક નો ઘોઘાંટ નો ભાઈ વાત જ મૂકો, એ તો ઘોઘાટમાં તમે કામ જ બંધ કરવા પડે.
એ જ ને પી, પી, પી, પી કરીને કાના આખાં ફાટી જાય માથું. બધું પચડીએ આપડું,
હા એ તમે ગામડામાં હોય તો, કે કે પક્ષીઓ નો અવાજ સવાર સવાર પછી બપોરે ગાયોને ભેંસને જોડે જાવ તો એમનો અવાજ, પણ એ શહેરમાં હોયલા સવારે ટી ટી ચાલુ થઈ જાય. આજુબાજુની ફેક ફેક્ટરી નો અવાજ. કારખાનાઓ નો અવાજ ને બધું ઘોંઘાટ વાળી જ વાતાવરણ તમારું
હા એજ ને ગામડામાં કેવું આમ એકદમ શાંતિ વાળું જીવન જીવું હોય ને તમારે, તો ગામડા માં જ રેવાય, ભલે તમે દસ પૈસા ઓછા ઓછા કમાવ પણ એકદમ મન શાંત રહે તમારું અને સિટીમાં કેવું સ્ટ્રેસફુલ જિંદગી એ બની ગઈ છે.
હા એ તો છે. અને તમે જોજો તમારું ગામડામાં સ્વાસ્થ્ય કેવું હશે. તમારું ત્યાં સિટીમાં સ્વાસ્થ્ય કેવું હશે ત્યાં તમે થાકી જ જા ગમે ઓછું કામ કરો ને તો બી થાકી જ જાવ સિટીમાં રહો તો,
અરે મેં તો જોયું છે, સિટી ના લોકો ગામડે આવે ને. તો એકાદ બોરી ઉપાડવી હોય, ને તો બી ફે ફે થઈ જાય અને ગામડા વાળા સો બોરઓ આમથી આમ હે કીધે ખબર બી ના પડવા દે. અને ભરી ઉપાડીને આવ્યા હોય, ને તો બી કેવું આમ હાસતું મોટું હોયમ પેલા બે ચારું પડ્યું હોય ને તો બી કેવું આમ થાકી ગયા, હોયને પાણી લાવો હોય ને. આમ ને તેમને એવું.
હા અને જોજો તમે, અ ગામડાઓમાં પક્ષીઓની સંખ્યા વધારે જયારે તમે અહીં આવજો. તો અહિયાં તમને જોવા મળે તો મળે.
હા એ તો છે, પણ હવે તો ગામડામાં બી કેવું લોકો હવે ઓર્ગેનિક ખેતી છોડીને ઇન ઓર્ગેનિક અને કેમિકલ વાળી ખેતી કરે છે. તો એ થોડું એક જમીનને બગાડવાની બાબત બની ગઈ છે.
હા એટલે આમાં છાણયું ખાતર વાપરો તો તમારી પેલી ફળદ્રુપ જમીન રહેને એના લીધે તમને ફાયદો બી થાય લાંબી ટકે જમીન. અને તમને પેલું શું કે પોષક તત્વો વાળી જમીન હોય એટલે તમારે જે છોડ. કે અમે તે જે અનાજ હોય, એ બી પોષક તત્વ વાળુ રે. અને તમને લાંબા ટાઈમ સુધી રે અને જયારે તમે આ રાસાયણિક વાપરો. એના લીધે તમારે તમને પાક તો એ વખતે તમને સારો આપે. પણ તમે જોવું જો કે એક બે વરસ થાય કે થોડાક વર્ષો થાય એટલે તમારી જમીન જ ફળદ્રુપ ના રેય.
હા, એજ ને અને કેમિકલ લોકો, એટલા માટે વાપરતા હોય કે વધારે પાક ઉત્પાદન થાય પણ પછી એ જોતા નથી કે પાછું જમીનને બગાડવાનું કાર્ય કરે છે. અત્યારે કેવું પેલું પેહલા છાણિયું ખાતર નાખતા જીપ્સમ નાખતા અને એવું બધું નાખીને પાક વાવતા, અત્યારે તો કેવું કેમિકલ કે ભાઈ ડી એ પી નાખો. અને મગફળી ઉગાડવી તો બી બે-ત્રણ કેમિકલ આવે એ નાખીએ તો જ ઉગે અત્યાર તો. પેલા તો કેવું, કે મગફળી નાખતા ઉગી જતી મતલબ પેલા એટલા કેમિકલ ના નાખતા એમ
હા, અને અત્યારની આમ આપડું શરીર જોજો આપણે જે જૂના જે આપણે જુના હતા એટલે એ વખતે છણિયું ખાતાર એમ ઓર્ગેનિક ખેતી કરતા, તો જો આપ આપણું શરીર છે, ને આમ સ્વસ્થ છે, આમ શાંતિ વાળું, ને આમ એટલું બધું નહી. પણ અત્યારના તમે છોકરાઓને જુઓ તો જો એ લોકો એક તો બહારનું ખાય અને આ રસાયણિક વાળા હ શાકભાજી અને ફળો ખાઈને શરીર બી જો જો આમ જાડા થઈ ગયા અને આમ ઊંચા થઈ ગયા. એટલે આમ એમને શરીરનો વિકાસ બી આમ જલ્દી થાય એના લીધે
હા, એ તો છે. અને પણ કમજોર જે શરીર હોય સીટી વાળાને કમજોર હોય, જેમ કે પચાસ સાઠ વર્ષના થાય ને એટલે આમ થાકી જાય એકદમને કશું કામ ના કરી શકે. પણ અહિયાંયા ગામડામાં તો કેવું સિત્તેર એસી વર્ષના બી દાદા બી હોય ને તો, બી મતલબ કેવું પેસો દોડવાનું, વાઢવાનું કામ કરતા હોય. મતલબ બેસો રાખતા હોય. અને તો બી કેવું મતલબ આમ સાંજે આવીને તો એવું નહી કે એમના મોઢે થાક દેખાય.
હા, એટલે એમાં તો એ ફરક જ એ છે ને તમને તો એ વાતાવરણ એવું મ ખાવા-પીવાનું એવું મળે અને તમે જે ખાધું કે, પીધું કે વાતાવરણ જે મળ એ બી ઓર્ગેનિકને શુદ્ધ વાતાવરણ, જયારે સિટીમાં તમને જે ખાવા પીવાનું મળે દૂધ કે ગમે તે ઘી ખાાવ થોડુંક તો કેમિકલ વા વાળું હોય અને તમને જે આજુબાજુનું વાતાવરણ હોય, એ બી પછી એવું અશુદ્ધ ને ઘોઘાટ વાળું ને એ બધું માનસિક ત્રાસ આપે એવું.
હા, એ તો છે અને ગામડામાં પણ શાંતિ મળે તમને સ્ટ્રેસ ના હોય તમારે કેમ કે પોતાનો ધંધો હોય પોતાનો વ્યવસાય, પોતાનું ખેતર તો એક પાક બગડી ગયો તો એટલું ચિંતા ના હોય. પેલામ તો બોસનું ટેન્શન સ્ટ્રેસફુલ જિંદગી એન્ઝાયટી હોય તમને, ખાસું બધું એમ અને આ બધું બી મતલબ બહુ બીમારીઓ લાવે. સ્ટ્રેસ છે એન્ઝાયટી છે
હા, એતો છે ચાલો આજની વાત આજે રાખીએ.
હા, એતો છે ચલો ત્યારે ભાઈ, મળીએે.
હા.
હા, હા.